હલો.
હલો.
હા, હા, હા, હા, આયો, કમ્પ્લીટ આયો. કેમ છો મજામાં?
લાગે છે તમારા નેટર્કમાં પ્રોબ્લેમ છે અવાજ કપાય છે.
અવાજ નઈ આવતો બરાબર, હલો.
હા હવે આયો
હા, બોલો, બોલો, બોલો.
તો આ તો એક સરસ મજાનો ટોપિક ધ્યાનમાં આયો છે. અમેરિકામાં રે તા વસ્તીઓનો ખોરાક
અરે! જોરદાર ટો વિષય છે આતો.
હા, તો આજે આપડે એમના વિશે વાત કરીએ કંઇ
તો ચલો, બઉ સારી વાત છે. અને આ વિષય તો એકદમ રસપ્રદ છે.
હા અને અમેરિકા એક મોટો દેશ છે અને ત્યાંના ઘના જુદા જુદા પ્રદેશ હોય છે.
ત્યાં તો કેવું કે, ત્યાંનો ખો ઓ શું કેવાય ખોરાક પણ બઉ ઘણી શું કેવાય જુદો જુદો હોય છે. જેમ ત્યાંના જુદા જુદા અ શું કેવાય પ્રદેશ હોય, એવી એના જુદા જુદા ખોરાક પણ હોય છે ત્યાં આગાળે
બિલકુલ, અને સવારે ઘણા લોકો એકદમ હલવો નાસ્તો કરતા હોય છે.
હા એ છે. કે જેવું કે કેવું કે ત્યાંના લોકો છે ને નાસ્તામાં બ્રેડ, બટર, દૂધ અથવા ફળ એ બધું વધારે લેવું પસંદ કરતા હોય છે, ત્યાંના લોકો.
બિલકુલ, બિલકુલ, ને કેટલાક લોકો તો ઓટ્સ પણ ખાતા હોય છે.
હા એ છે. કેમ કે ઓટ્સ ને દૂધ સાથે કે પેલા ફ્રૂટ સાથે કઈક કહીએ, તો એ બહું પોષણ એકદમ પ્રોટીન વાળો ખોરાક હોય છે.
અને વધુ લોકો તો અંડા પણ ખાતા હોય છે.
હમ્મ સાચેમાં કેમકે એ જે લોકો છે ને આમ શાકાહારી હોય ને તે બીજા પૌષ્ટિક ખોરાક લેતા જ હોય. પણ આ ઇન ઈંડા ને એ પણ છે ને લોકો ખાતા હોય છે, ત્યાંના કેમ કે ઇન ઈંડામાંબી બહુ પ્રોટીન હોય છે. એ ખાવાથી આપણા શરીરને બહુ ફાયદાકારક બને છે એ.
બિલકુલ ના નાસ્તા સાથે રસ અથવા દૂધ પણ લેવામાં આવે છે.
હા, એ તો છે. કેમ કે કેટલાક લોકો ચા કરતા છે ને કોફી વધુ પીતા હોય છે ત્યાં આગળ. કોફી નો આમ વધારે ટ્રેન્ડ છે ત્યાં આગળ.
બિલકુલ ના અમેરિકા જેવા કન્ટ્રીમાં તો કોફી નો ઉપયોગ બહુ ઘણો હોય છે.
ત્યાંના લોકો છે ને, શું કેવાય પેલા ગરમ પાણી પણ પીતા હોય છે. લોકો પછી કોફી ચાલુ કરે. પેલા દિવસની શરૂઆત એક ગ્લાસ ગરમ પાણી થી જ ચાલુ કરે ત્યાંના લોકો.
એકદમ સાચી વાત. ને સવારનો ખોરાક શરીરની ઊર્જા આપે છે.
હા એતો છે. કેમ કે જો સારો નાસ્તો છે ને આપણો દિવસ બહુ સારી રીતે શરૂ કરે છે. જો આપડે નાસ્તો સર સરખો ના કરેને, તો આપડો દિવસ બી એવો સારી રીતે શરૂ ના
બિલકુલ, ના તેમના બપોરના ભોજનમાં પણ ઘણી વસ્તુઓ હોય છે.
હા, પણ કેવું કે આપણા જેવું નહી કે આપણા તહીં આગળ તો રોટલી શાક દાળ ભાત એવું બધું હોય. પણ ત્યાં તો લોકો છે ને જો સલાડ એવું બધું સલાડ છે. પછી શું કેવાય ટાકોસ છે. આવું બધુંજ ખાવું પસંદ કરતા હોય છે મારા હિસાબે તો
હા હા એ તો છે જ ગુજરાતની વાતો કંઈક અલગ જ છે પણ સલાડમાં તે લોકો ટામેટા કાકડી ગાજર અને બીજા શાક ખાતા હોય છે
હા હા કેમ કે શું કેવાય એ બધા થી જ છે ને સારું એવું પ્રોટીન પણ મળતું હોય અને જોડે શું કે ત્યાંના લોકો એ સલાડ સાથે છે ને સૂપ પણ પીવાનું બહુ પસંદ કરે છે
જેનાથી કેવું કે જોડે પાણીના પીવે પણ સૂપ પીવે ત્યાં આગળે લોકો
ના ના બિલકુલ એકદમ સાચી વાત ને જેનાથી તમે જોઈ શકો કે શું કે સુપં ગરમ હોય છે તો શરીરને એકદમ રાહત મળે
હા એ તો છે પાછા ત્યાં આગળે કેટલાક લોકો છે ને ભાત શાક ને એવું બધું બી ખાતા હોય પણ આપડા અહિયાં જેવું નહી ત્યાં આગળે બધા છે ને આવું સલાડ ને એવું બધું છે ને વધારે અ શું કેહેવાય પ્રિફર કરે ત્યાં ખાવાનું
બિલકુલ ત્યાંના લોકો પાસ્તા પણ ઘણા ખાતા હોય છે
હા એ તો છે અને પાછું ત્યાંના પાસ્તા તો છે ને એકદમ વિવિધ રીતે બનતા હોય છે એ આપડા અહિયાં હોય એવા ના બને ત્યાંના એમની રીતે બધી સોસ ને બધું એજ બનાવીને અલગ અલગ બહુ બધી જાતોને ત્યાં આગળ પાસ્તા બનતા હોય છે
બિલકુલ ને કેટલાક લોકો તો સેન્ડવીચ પણ પસંદ કરતા હોય છે
હા એ તો છે અને પાછું સેન્ડવીચમાં બી કેવું કે શાકભાજી કે શું કેવાય ચીઝ પછી ઈંડા પછી ચિકન એવું બધું નાખીને ખાય ને એટલે એમને રૂટીન પણ મળતું હોય છે ત્યાં આગળ એટલે એ લોકો સેન્ડવીચ ખાવું બી વધારે શું કેહેવાય પ્રિફર કરે
બિલકુલ અને ત્યાંના લોકોને ફલ પણ રોજ ખાવા માટે એક પ્રોત્સાહન આપવામાં આવે છે
હા હા એ તો છે કેમ કે કેવું કે જો આમ ફળોમાં છે ને અલગ અલગ જાત ના પ્રોટીન્સ ને બધું પાછું સફરજન કેળા અને દ્રાક્ષ આવું બધું લોકો છે ને ત્યાં આગળ વધારે ખાતા હોય છે
બિલકુલ તેમાં તો નારંગી પણ બહુ ઘણી વખત લેવામાં આવે છે
હા એ તો છે કેમ કે એ શું કેહેવાય કે આમ શાક આમ ફળો જે છે ને એમાં વિટામિન આપ આપણને બહુ મળતું હોય છે
બિલકુલ અને શાકભાજી પણ રોજ લેવાની સલાહ આપવામાં આવે છે ત્યાંના લોકોને
હા એ તો છે કેમ અને ત્યાં પાછા કેવું કે એમને અંગ્રેજી શાકો બધા કે જેમ કે બ્રોક પ ગાજર અને પછ પેલા બીન્સ ને એવું બધાનો ઉપયોગ પણ ત્યાં આગળે વધારે થતો હોય છે
હા અને ત્યાં તો બટેટાના પણ ઘણી રીતે બનાવવામાં આવે છે
હા એ તો કેટલીક વાર લોકો છે ને બટેક ઉકાળીને બોઈલ કરીને પણ ખાતા હોય છે ત્યાં આગળ લોકો એમને મસાલા બનાવીને નું
ને બિલકુલ એકદમ સાચી વાત ક અને કેટલાક લોકો તો ઓવનમાં પકાવેલા બટાકા પણ ખાતા હોય છે
હા એતો છે જમવામાં રોટલી જેવી વસ્તુ ત્યાં આગળ ઓછી ખાવામાં આવે છે પણ પરંતુ કેવું કે બીજા બધા અનાજો વધારે જ ખાવામાં આવતા હોય જેમ કે ભાત ને એવું બધું ત્યાં આગળ વધારે લોકો ખાતા હોય છે
બિલકુલ અને ત્યાંના લોકો ચોખા પણ ઘણી વખતે બનાવામાં આવે છે
હા અને પાછું કેવું કે મકાઈ માંથી પણ ઘણી બધી ત્યાં આગળ વસ્તુઓ બના આવતી હોય છે
બિલકુલ ને જોવાય કે કઠોળ પણ એક પોશાક ગણાય છે
હા એ તો છે કેમ કે કેવું કે જો રાજમાં ચણા અને બીજા ઘણા કઠોળો છે ને ત્યાં આગળ વપરાતા હોય છે જેનાથી લોકોને ત્યાંના પ્રોટીન ને એ પણ બું વધુ મળે છે
બિલકુલ અને ત્યાંના વધુ લોકો ઘરે જમવાનું બનાવતા હોય છે
હા એ તો છે પણ કેવું કે કેટલીક વાર લોકો છે ને બહાર જઈને ખાવાનું પણ વધારે પસંદ કરે છે અહિયાં કરતા કે કેવું કે જો બહાર ગાય ક્યાંક ઓફિસ કામમાં હોય એને તો ફિના લઈને ગયો તો બહાર
હ
થી વધારે શું કેહેવાય એ લોકો એ પ્રિફર કરે છે ખાવાનું
એકદમ સાચી વાત કારણ કે બહાર ઘણી પ્રકારની ભોજનની જગ્યાઓ હોય છે જ
હા એ તો છે કેમ કે ત્યાં આગળ શું કે જુદા જુદા દેશો ના ખોરાક પણ મલતા હોય એટલે ત્યાં આગળ બધા કેવું કે દર વખતે અલગ અલગ અલગ અલગ બધી ડીશો ત્યાં આગળ ટ્રાય કરવા માટે ઇચ્છતા હોય એ એટલે શું કે એ લોકો આ બધી નવી નવી જગ્યા એ જાય ખાવા માટે નવું ટ્રાય કરે એવું ઘણું બધું નવું એ લોકો કરતા હોય છે
એકદમ સાચી વાત ને ભારતીય ખોરાક પણ ઘણી જગ્યાએ મળતો હોય છે ત્યાં
હા કેમકે હવે કેવું થઈ ગયું છે કે આમ આપડા ભારતીયો બધા બધી જ જગ્યા પર વિકસિત થઈ રહ્યા છે એટલે એના કારણે છે ને આપડો ભારતીય ખોરાક પણ ત્યાં આગળ હવે મલતો થઈ ગયો છે
અને તે બહુ સારી વાત છે આપણા માટે બી
બિલકુલ બિલકુલ અને ઇટાલિયન મેક્સિકન અને ચાઇનીઝ ભોજન પણ ત્યાં બહુ લોકપ્રિય માનવામાં આવે
હા એ તો છે કે ચાઈનીઝ ઇટાલયન આ બધું તો કેવું ત્યાંની આમ શું કે વિવિધ જાતની બધી એજ છે અલ અલગ કે ત્યાં આ ચાઈનીઝ પણ મળે મેક્સિકન પણ મલે ઈટલા ઇટાલિયન પણ મળે ઘણી બધી અલગ અલગ મોહિત‌ ભોજનો મળતા તા હોય છે
બિલકુલ બિલકુલ ના સાંજે ત્યાં લોકો હલકો નાસ્તો પ્રિફર કરવામાં આવે છે
હા એ તો છે કેમકે પછી રાત્રે જમવાનું હોય ને એટલે લોકો ત્યાં આગળૈ સાંજે હલ્કો જ નાસ્તો ખાતા હોય છે
એકદમ સાચી હતા આપણેે જે વાત કરી અમેરિકાના ખોરાક વિ વિ આવું ખુબ જ રાસપ્રદ વિષય હતો અને ખુબજ મજા આવી તમારી જોડે ચર્ચા કરી
હા મને પણ મને પણ ખુબ મજા આવી
આપણેે જરૂરથી મળીશું બીજા વિષય માટે
અલજો અલજો
હા